હાલો.
હા, કેમ છો?
હા મજામાં હો, હું છે ને હવે એક આધુનિક ભારતના છે ને સમાજ સુધારણા વિશે વાત કરવા માંગુ છું. તેમાં છે ને સમાજ સ સમાજ સુધારકોમાં એક છે ને રામકૃષ્ણ પરમહંસ વિશે હું તને વાત કહેવા માગુું છું. રામકૃષ્ણ પરમહંસનો જન્મ છે ને બંગાળના હુંગલી હુંગલી જિલ્લામાં થયો હતો. જે કામરપુર પૂર ગામમાં થયો હતો. ને તેમનું વાસ્તવિક નામ છે ને ગદાધર ચટોપધ્યાય છે. અને તેઓ ગરીબ અને અભણ અને ઈ અ સીધા સાધા સંત પુરષ હતા. અ તેમને ઈશ્વર માં અન્ય શ્રદ્ધા હતી. તેઓ કોલકાતા પાસે આવેલી દક્ષિણેશ્વર ખાતે આવેલ કાળીમાતાના મંદિરના પુજારી પણ તે રહી ચુક્યા છે. તેઓ કાલીમાતાના પરમ ઉપાસક અને ભક્ત પણ હતા. આ ભક્તિ દરમિયાન તેમની મુલાકાત જાણીતા સંત ભેરવી તેમજ તોતાપુરી સાથે થઈ હતી. ધાર્મિક ક્ષેત્રે એ આ આધ્યાત્મિકનો પ્રસાર એ તેમનું પ્રથમ મહત્ત્વ કાર્ય છે. આ ઉપરાંત તેઓ બધા ધર્મો સન્માન છે તેવી જાગૃતિ ફેલાવી હતી તે કાર્ય તેને તેઓ એ કર્યું હતું તેમણે જીવ એ જ શિવ છે. દરેક સજીવોમાં ઈશ્વરનું રૂપ છે. એ તેનો મંત્ર પણ તેને આપ્યો હતો અને જોઈએ તો આપડે પણ બધા છે ને ઈશ્વર ને ગમે ત્યાં ગોતતા હોય છે પણ અ ઈશ્વર તો છે ને હંમેશા આપણા હૃદયમાં જ રહે હોય છે. એટલે આપણે અમુક અમુક કોઈ એવું કામ કરતું હોય તો એને એમ થાતું હોય કે આપડે કરી લઈ પણ હંમેશા છે ને ઈશ્વર તો એ આપણને જોતા જ હોય એટલે હંમેશા હે ને આપણે સાચું બોલવું જોઈ ને સારા કામ જ કરવા જોઈએ. તો તેમણે જ એટલે તેમને જીવ એ શિવ જેવું એને દરેક ઈશ્વર નું રૂપ હોય તેવો એને મંત્ર આપ્યો હતો. અને તેમના અનુસાર છે ને માનવ સેવા દ્વારા કોઈપણ વ્યક્તિ ઈશ્વર ને પ્રાપ્ત કરી શકે છે. એટલે એ એવું માનતા કે આપણે છે ને માણસોની સેવા કરવી જોઈએ. અને જો આપડે સેવા કરશું ને તો આપણને ઈશ્વર ની પ્રાપ્તિ છે ને થઈ જશે.
ચ. રામકૃષ્ણ પરમહંસ છે ને ભારતના મહાન સંત આધ્યામિક ગુરુ ધર્મ પ્રચારક હતા તેમને પોતાના જીવન દ્વારા છે ને અ પ્રેમ, ભક્તિ, સહિત્ય અને માનવ સેવાજ નુંને સંદેશ આ તયા હતો. તેઓ છે, ને માનતા હતા કે દરેક ધર્મના મૂળ હેતુ એક જ છે, જે ઈશ્વરની પ્રા તી અને માનવ કલ્યાણ અને તેમના ઉપદેશોથી લાખો લોકોને પ્રેરિત થયા હતા તેમનું તેમના મહાન શિષ્યો સ્વામી વિવેકાનંદ અને તેમના વિચારોને સમગ્ર વિશ્વમાં પા પહોચાડ્યા હતા અને રામકૃષ્ણ પરમહંસનો જન્મ છે, ને અ ઢાર ફેબ્રુઆરી અઢારસો છત્રીસ ના રોજ છે, ને પશ્ચિમ બંગાળના કામર અ કુકુર ગામમાં થયો હતો તેમનું બાળપણનું નામ હે ને અ ગધાધર અને ચ અ ચત્તો પાધ્યા હતું તેમના પિતા હૈ ને ખુદી રામ હતા ને માતા ચંદ્રમણી દેવી છે, ને ધાર્મિક સ્વભાવના હતા બાણપણથી ન છે, ગદાધર છે, ને ભજન, પૂજા અને આધ્યમિક ચિંતનનો ખુબ રસ હતો તેઓ છે, ને અ શરણ નીખાલશ સ્નેહ અને દયાળુ સ્વભાવ ધરાવતા હતા અને યુવાનીઓમાં છે, અ છે, ને તેઓ કોલકાતા નજીક આવેલા દક્ષિણેશ્વર કાલી મંદિર ના પૂજા એ બન્યા અને તેઓએ હેને તેમને માતા કાલીની અન્ય ભક્તિ અને સતત સાધના દ્વારા હેને આત્મિક અનુભવો પ્રાપ્ત કર્યા ને તેઓ માનતા હ તા કે ઈશ્વરનો સાચો પ્રેમ અને ભક્તિ પ્રાપ્ત કરી શકાય છે, તેમણે હિન્દુ ધર્મ ઉપરાંત છે, ને ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મના માર્ગોનું પણ હે ને અભ્યાસ કર્યો હતો. અને બધા ધર્મો અંતે એક જ પરમ સત્ય તરફ દોરી જાય છે. રામકૃષ્ણ પરમવંશે હેને ક્યારેક ધર્મના નામે ભેદભાવ રાખ્યો નહી તેઓ કહેતા હતા. કે માનવ સેવા છે, ને ઈશ્વરની સેવા છે, તેમણે હેને લો કોમાં પ્રેમ, દયા, સહનશીલતા અને સદાચારના ગુણો હે ને વિકસાવવા પર ભાર મૂક્યો હતો અને તેમના ઉપદેશો ખુબ સરળ ભાષા અને રોજિંદા જીવનના હેને ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવ્યા અ હોવાનું એવું સામાન્ય મનાય છે, સેલ્લેથી સમજી શકાતું નથી તે સૌથી પ્રસિદ્ધ શિષ્ય હે ને સ્વામી વિવેકાનંદ હતા. ને રામકૃષ્ણ પરવંશના માર્ગદર્શનની જે પ્રેરણા સ્વામી વિવેકાનંદ છે, ને ભારત ની સંસ્કૃતિ વેદાંતો વિચારો ને સમગ્ર વિશ્વમાં છે, ને તેઓએ પ્રચાર કર્યો હતો.
હા બે જ રીતે આપણે જોયુ સ્વામીકા સ્વામી વિવેકાનંદ તો એમાં જોઈએ ને તો તેમનો જન્મ છે, ને અ બાર જાન્યુઆરી અઢારસો ને ત્રેસઠમાં કોલકાતા ખાતે થયો હતો તેમનું મૂળ નામ છે, ને નરેન્દ્ર હતું. તે સ્વામી વિવેકાનંદે છે, ને ભારતીય દર્શન સાથે હર્બટ સ્પે પછી શેલી, હેંગર, સ્ટુઅટ, મીલ અને વર્કસની રચનાઓ પણ અભ્યાસ કર્યો હતો જે નવેમ્બર અઢારસો એંશીમાં રામકૃષ્ણ પરમહંસ સાથે તેઓ પ્રથમ મુલાકાત તેની થઈ હતી રામકૃષ્ણ પરમહંસ સાથે અને તેઓ રામકૃષ્ણના ભક્ત પણ બની ગયા હતા. તો ઈસવીસન અઢારસોને એકાણુંમાં ભારતની અ યાત્રા દરમિયાન તેઓ ભારતની ગરીબી ભૂખમરો દ અ દયનીય સ્થિતિનો પ્રયત્ન અનુભવ થયો હતો. તો આ યાત્રા દરમિયાન જ તેઓને ભારતની પરિસ્થિતિ થી વાકેફ થયા હતા. અ અને અગિયાર સપ્ટેમ્બર અઢારસોને તાણું માં છે ને સિક્કાઓ માં ભરાયેલ સર્વ ધર્મમાં સંમેલન હતું ત્યારે એ ત્યારે એના સભ્યો ભાઈઓ અને બહેનો શબ્દ દ્વારા એને સંબોધન કર્યું હતું અને સૌને છે ને મુગ્ધ થઈ ગયા હતા. તો તેમના શિકારો ખાતે પ્રવચન ના કારણે અ વિશ્વના દેશોએ ભારતને એક અ નવી દ્રષ્ટિથી જોવાનો અભિગમ કેળવ્યો હતો આમ તેઓ છે ને નૂતન ભારતના સંદેશ તા વાહક હતા અને ઓમ જોઈએ ને તો તે ગ્રીક પછી કુર્ગિસ્તાન મિશ સ ચિન તેમજ અ જાપાન જેવા દેશોની યાત્રાઓ દરમિયાન પણ તેને પ્રાયછચાતાપ અને પર્વત્ય સંસ્કૃતિના વિવિધ પાસાઓથી તે વાકીફ થયા હતા. અને.... તેમાંથી કેટલાક ઉમદા તત્વોનો પણ એને સ્વીકાર કરયું. અને આ ઊધા તત્વ જોઈને તો મેળાપ મેળાપ થી તેમને પૂર્વ અને પશ્ચિમ સંસ્કૃતિ સમજાવવાનો પ્રયત્ન હતો. અને રામકૃષ્ણ પરમહંસની ઉદાર ધર્મ
મારી એકદમ અ બરાબર જ છે. કેમકે આપણે જો વાત કરીએ ને અ તો છે ને અ તેમને સૌથી અ પ્રસિદ્ધ અ શિષ્ય પણ અ માનવામાં આવ્યા હતા ને વિવેકાનંદ છે ને એ રામકૃષ્ણ પરમહંસ ના માર્ગદર્શન મુજબ પ્રેરણ પ્રેરણા એ છે ને સ્વામી વિવેકાનંદ ને અ ભારતીય સંસ્કૃતિ તથા અ ભારતીય સંસ્કૃતિ તથા માર્ગદર્શનની પ્રેરળે રહ્યા હતા. આગળ ચાલીને રામકૃષ્ણ મિશનની સ્થાપના કરવામાં આવી હતી. અને અ એની સાથે સાથે જ છે ને તેમને આપણના જીવનમાં પણ ઘણું બધું શીખવે છે કે દરેક ધર્મ નું સ્થાન છે ને હમે શા માન થી ન જ કરવું જોઈએ. અને એની સાથે સાથે હૈને આપણને ઘણા બધા ઉદ્દેશો પણ તેમની પાસે મળે છે અ જેમ કે રામકૃષ્ણ પરમહંસ છે ને તેમનું અવસાન સોળ અ ઓગસ્ટ અઢારસો અઠયાસી ના રોજ થયું હતું. અને આ તેમનું જીવન હે ને ભા ભક્તિમય અ બન્યું હતું. અને એની સાથે અ સાથે હૈ ને અ અઢારસો છ્યાસી ના અવસાન થયું હતું અ અને અ સોળ ઓગસ્ટ પછી હેને તેમના અવસાન બાદ હેને તેમના વિચારો આજે પણ છે ને અ સમગ્ર
અ સમગ્ર વિશ્વમાં લોકોમાં છે ને પ્રેમ અને સહિતા પૂર્ણ અને માનવ ત માર્ગ ચલાવવાની પ્રેરણા આપે છે. અને રામકૃષ્ણ પરમહંસ છે ને જીવનને આપણને શીખવે છે કે દરેક ધર્મનું સન્માન કરવું. અ પ્રેમ અને કરુણાથી જીવન જીવું. અને હેને નિશસ્થ, ભાવના, માનવસેવા આ કરીને સ છે ને સાચો ધર્મ તેઓ ભારતના મહાન સંતોસોને સમગ્ર અગ્રણીને સ્થાન ધરાવે છે. અને તેમનું જીવન છેને સદાય પ્રેરણાદાયક રહે છે. એની સા સાથે સાથે જો આપડે તેમની વાત અ વાત કરીને તો ઘણી બધી વાત છે. કેમ કે રામકૃષ્ ન પરમહંસ છે ને અ તેમને પોતાના જીવન વન દ્વારા ઘણા બધા એવા કાર્ય કર્યા છે જે આજે પણ યાદ છે કે શિક્ષકો શિક્ષણ કરતા તેમના હાથે એમને જ્ઞાનમાં છે ને અ વધુ રસ હતો. તેઓ માનતા હતા કે સાચું જ્ઞાન છે ને માત્ર ભવનમાં રેતું હોય છે યુવાનો યુવાનો હે ને તેમને ઈસ્લામી અને ખ્રિસ્તી ધર્મના ઉપર અભ્યાસ અને સા સાધના કરી. તેમના અનુભવ હારે તેમના અનુભવના જ્યારે હેને તેમને જણાવ્યું હતું કે બધા ધર્મ છે ને અલગ અલગ માર્ગ છે. પરંતુ તેઓ એક જ પરમાત્મા સુધી પહોંચાડે છે. તેથી તેઓ ધાર્મિક તું સુણતાં. અને એકતામાં હેને પ્રબળ સમર્થન મળ્યું હતું.
આવજો.
હા આવજો બાય.